હલો.
હઅ. સ્મિતભાઈ.
બોલો, બોલો, અજયભાઈ.
હું હલે બાકી
કઈ નઈ જો જમીન માં
જમીનમાં પાણી વારો છે તમારે જમીન પર બ છે ને ભાઈ તમારે પાણી વાર જ પૂરો થઈ ગયા શબ
હા પાણી વારંમ જાર આખું જિંદગી કે આખી જિંદગીમાં પાણી વારં જ હોય ગય
હા તમારા પાસે જમીન પાસ દાદી બધી રહી ને
હા છસો વીઘા જેટલી હ વધારે તો છે નહી હવે
ગણીશ કે ગણી નથી કઈ
હા ગણીિત લીધી ને એટલે તો કે છસો વીગા અડધી આયામ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બાકીીદાર રખાૈ ને અમે તો અમે ખાલી દોઢસો રૂપિયા કામ બાકી બીજી હ હા સાાડી ચારસો વીઘા તો બીજા ને ભાગી આપી લીધાવે એ લોકો સંભાળે
એવું છે
હા
એ સારું બનોવ એ ભાગ્ય દી દેવું
હા આપડે કઈ મહેનત ન બચ એ ન પેટ ખાડો પુરાય ને અમારો અમારો પડી જમીન વેસ્ટ ન જાય
હા
એજને અમારે તમારે શું હાલે
બસ અત્યારે જો ડ્યુટી માંથી આવ ને વરસાદ ચાલુ થ તો જોઈ હશે ને
એમ છે એમસમ્ટ થઈ ગયું
હા કમ્પ્લીટ થઈ ગયું
ક્યાં પોસ્ટિંગ થાય
અત્યારે જુનાગઢ માં
એમ છે સિવિલમાં
હા હા જુનાગઢમાં એ એટ વધારે સારું કે આપડણે ગમેીને તયારે બાાયને જો જો જએ અત્યારે વરસાદ ચાલુ હોય તો મજા આવે છે ભાઈને બસ ચાલુ હતો બે દિવસને અત્યારે ચાલુ થયોસ પાછો
હવે જુનાગઢ હવે અમે ફરવા આવવાનો વિચાર કરીએ પણ હવે થોડું વાવણી વાવણી થઈ જાય તોછ જુનાગઢ બાજુ આવીએ નેમ
હા તમે તો ગમે ત્યારે આવીો ને તમારી પાસે ફોર વ્હીલર હો ભાઈ
એ જ ને અમારી પાછુ જમીન છે તબેલો ગાય ભેંસ માં પચા તો ગાય ભેસવ હોય એટલે અમારે ્યાં રહેવું પડે ને પાછું નિરાણ માટે એને તો રેઢી ના મુકાય
એ તો તમાર પપા એ હંસુ લઈ ને એકબીજા
હા પપ્પા હ પછી એક પંદર વીસ હાજાર નો કારીગર વાળો રા્યો માળ હચવા માટે માળ ઢોલ હાચવા માટે
હ એ પછ કયા ઉપાધિ હોય તમારે
હા પછ તો ધોવા ન તો મારે ઉપર ને મારે જ હોય બાકી બીજાને પણ ના ધોવા જઈએ
એવું છે
હા
હા એ તો ના કર હું બગ દૂધમાં કઈક ફેરવે કે એવું હોય ને
હા
તો ક્યારેક નવી ફોરું લેવા જવાનું છો કે નહી
હા નવી ફોરવ્હીલ નું હવે એક ફર્ચુન લઈ આવ સ્કોર્પિયો લઈ આવ અવે હમમ ટુ વ્હીલ લેવાનું વિચારે હું સજેશન આપો ટુ વ્હીલમાં તમે
ટુ વ્હીલમાં તમારે લેવીલ તો ઝડ નવસો લેવાય એ
હમ કેટલાકને વડાઈ
હમ બાળક માં પડી ગઈ
બાર લાખ એમથી હાસ્ટ બજેટમાં નથી તમારા ધ્યાનમાં
એમથી આઈસ તો ઝેડક્સ ટ્રેનર હૈ બાવી પચી માં પડે
હમ કેમ આમ લુક કેમ લાગેમ અમા અમારા લુક પ્રમાણે તમે કજો
અરે બેહેન મા છે નીક રહો એટલે જોરદાર જ લાગે
એમ તો કઈ વાંધો નહી કેવું છે કે હા છસો વીઘા નું ખાતે તાર ગાડીઓ લઈને જાય હરા માર
અરે કે જ ને પપા આવવાજ જીવો આખું ગામ સાંપુરા
હા ગામ સાંભળવું જોઈએ પણ ગામ કઈ બીજા વધારે એ ના બોલું છે
ના જ કય ને બાપા બા હવે હમા કોકનુંું ઘર હોય બેસાતું એ ગાડી
એજને અમુક નું ડ્રીમ હોય ગ આપડે ધારીએ તો અત્યારે લઈ આવીએ પણ હવે બાપા ના હા માં બધું હ ને એટલે બાા એમ કરું પડેને મારે
હા એ છે તમારે હજી બાપ કે એમ કરવું પડે ને
હા એનાથી મોટું તો ના થવાય કોઈ
હા ના બાપા ભાંગી નાખે મોટા થવા જએ તો
હ એજ ને ભલે ને બાપા એ છસો વેગા રાખ
હા ન જત નનીત બધી છેીે
એમ છે હું હાલે તમારે લગન ભગન થઇ જાય કે કરવાના છે
હજી કરવાના છે ભ
હું ઈચ્છા છે કે પછી નક્ જ કરવા
હજુ તો વાર છે ને હજે ક્યાંય વળી ઉંમર થી
હમ કેટલા વડાના થઇ ગયા
હ હજુ તો ભાઈ પચી વર્ષ છેયા
ઓ પચી વાર તો પણણી જાય એવું બધા માણસો
એ બધા પણણે આપડે પણણીએ તો વાંધો પડે ને એવું હોય ને
હ કરર ઉપર ફોકસ
હા અત થોડુંક હું હજી થોડુંક સ્ટડી ઉપર ને થોડક ડ્યુટી ઉપર ફોકસ રાખીએ બસ એ ન રતે લાગગન તો સહી જ
બસ
હમ કામતા વધારે હોય એટલે લગ્ન તો ગમે ત્યાં થઈ જાય ભાઈ
હ ગર્લફ્રેન્ડ બોયફ્રેડ રાખી તમેયચરમાંમે એની હ લગન કરવા હો ઈચ્છા હોય
ના ભાઈ એવું ક્યાં છે અત્યારે એવું હોય તો તો બાફો ન ભાંગી નાખ આ
હા હમણાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો ને કેવ ટાવર ન્ફ ટાવર કે
હ એનફિલ્્ટું
હા એના કો પ્રપોઝ કરી તો તમારે એવી ઈચ્છા હોય તો તમે એના ઉપર પ્રપોઝ નહી કરતા જીવ ના ટાવર પર પ્રપોઝ કર તમારો ગુજરાત રેકોર્ડ બન જાય
હા ગુજરાત રેકોર્ડ બનાવમાં પછી આપડે મુકેશભાઈ ઘેરે આવી જ
એ ભલે ને આવી જાય ઘરે આવી જાય તમને હું ગઈ તમે એ હ જોડાઈ જાાવ તમને હજુ નોકરી પર લકી લઈ એના સ્ટાર્ટિંગ કરીને દોઢ બે લાગતો હોય એના ભેગા જોડાવતો
હા એ પં છે
હોર ન
હામાં ક્યાંક એવું વિચાર આવશે તો એવું કશું આપડે તમામે પ્લાનિંગ લઈ જા
હા હા અત્યારે તમે અહં પડ્યા હે દીવ બાજુ જવાનો વિચાર છે, દીવ, ગોવા બધું ફરવા જવાનું છે. તમારે આવવાનું છે?
આવવાનો પ્લાન તો છે. પણ આ અહંયા જે વરસાદ ચાલુ છે એટલે નીકળે કેમ કે માંગરોડ વાળો બધ રોડ બન છે. છત હ મણા
ના એ તો હું તમને ફોર્ચ્યુનર લઈનને પિકઅપ કરી જાઉં ને
અરે એ રોડ જ બંધ થઈ ગયો, તમે હેલિકોપ્ટર મોકલાવો તો થાય છે.
ના હેલિકપ્ટર તો હણાં ભાડે આપીએ છે કોઈકના લગન જો જ લગ્ન ના છે ને એટલે ભાડે આપી દીધું છે.
હા સર
હા મારો ઓલો એવ ડાઈવર બીયો હ ને હેલિકોપ્ટર નો પાયલોટ
હા
હા એ લઈને ગયો હે.
હા તો એવું હોય તો તમે તમારી ફોરચુને લઈને આવી શકોતા હોય તો આવી જાયજ બીજો તો શું.
કે ચાલો. ઓલો કોણ ગાયક છે, ઓલો ડાયરા કરે છે, ઓલો શું નામ છે.? બોલો આતા હું નામ છે, એનું?
આ તો,
જયરાજા હતા, જયરાજા હતા.
હા એ લઇ ગયા છે.
હા એ લોકો ના એના લગ્ન હતા, ને એનામાં લઈ ગયા હતા, ઓલી હ
એવું છે, કોલ આવવું હ તમને એમ.?
હા ગોલ આવ્યો હતો, સુમિતભાઈ હેલિકોપ્ટર આપવાને મેં કીધું હારું ને લઈ જાવ ને હવે તમારે તમે ઘર જેવા છો, ને હું તમને ના પાડું.
તમે પાછા દિલાવર રહી ગયા ને એટલે વાંધો ના આવે.
હ એને બોલાવ્યા હતા, મને મ મેર બ હું હતો અમેરિકા બાજુ હતો.
એવું છે, અમેરિકા બાજુ હતા.?
હા એટલે એના પહોંચવાનો ના બિઝનેસ ડીલ કરવાની હતી, થોડીક કૃષિ વિશે ઓર્ગેનિક કેવી રીતે બધું કરવું ઓર્ગેનિક કેવી રીતે કરવું.?
ના ના એ સાચી વાત છે, એ તમારે શીખવું પડે ને અત્યારે,
હા કંકા આજના સમયમાં બધા દવા દવા વાળ કરે આપણે ઓર્ગેનિક કરે ભલે ને થોડોક ટાઈમ લાગે પણ પબ્લિક ને સારું આપવું પણ બેહતરીન આપવું, ખરાબ ના આપવું.
સાચી વાત છે, તમારી કે પબ્લિકને સારું ચડે. પ્રમાણે રહીને બધા હા
ખાતરને પછી દવા બધી યુઝ કરી એટલે. ફળ ભલે મોડું થાય પણ મીઠું થાવું જોઈએ એમ બધન લાગવું જોઈએ, કે હા હ સ્મિત ના ફાર્મા હે. હાલો હ કોચમણા.
હું.
ફાર્મ રાખ્યું હતું, તમે તો ઉનાળા માં ના આવ્યો તમને ફોન કરો તમે કે ફાર્મમાં આવી જાવ ઉનાળામાં નાહવા બાવા મસ્ત
અરે પછી ત્યારે અમારી સ્ટડી ચાલુ હતી, ને ભાઈ નકર તો આવી શકત અત્યારે જો અત્યારે હણાં સ્ટડી પૂરી થઈ એટલે અત્યારે નીકળી ગયા. પણ અત્યારે ચોમાસું એટલે આવો આવી નો હો ગ્યે પાસે.
હા એ તો એમ બીબીએસ કરો તો અમને તો કામ આવી બીજું હું.
હા એ બને તમારે તો ક્યાંક કામ આવશે.
હા હું મારે વિચારતો કે આપડે ટવિન્સ બેબી કરવું હોય તો કેમ કરવાનું.
હું, હું કરવાના તમે?
બે છોકરા પેદા કરવા, તો એક હારે કેમ કરવાના?
એ આપડે અને આપણે ફેમિલી પ્લાનિંગ દ્વારા કરી શકીએ આપણેે ઓલી આઈવી એફ આવેને?
હા એમ નહીં જુડવા જોડવા,
હા એ આપડા એવીએફ દ્વારા કહી શકીએ પૂરતા પણ આપણા આવી રીતના જનરલી કરવા જઈએ, ને તો એ આપણે પ્લાનિંગ થી ન કરી શકીએ, એ તો પહેલા દે હોય તો થાય.
હા હા.
બાકી આપણેે આવી રીતના તો નો થઈ કે એ રીત હ જોયું નથી આપડે.
બાકી આઈવીએફ દ્વારા કરી હકો તમે
તને ખબર તો હે હમ્મ
કયા ક્યાંય તમારે જુનાગઢ આવવાનો પ્લાન છે કે ના આવેવે
મને તો એમ કેવામાં આવ્યું કે ટ્વિનસ બેબી આપડા દ્વારા એ થાય કે આપડે થોડી પ્રોસેસિંગ લાંબી કરવી પડે
હા એજ ને એજ ને પ્રોસેસ લાંબી કરવી પડે પણ ત્યાર હજ જો પાઈ એ હજી અમે જોયું નથી ને
તો તમે એટલું કરો તમને ના ખબર હોય
એટલે આઈવીએફમાં અમને ખબર હોય કે આઈવીએફ દ્વારા ટ્વિન્સ થયે હકે બાકી તો બધા તો અમે આમ તો નથી જોય આમ થાય પણ કોક એવા માણહ ને થતું હોય કઈ ભાગશાળીને કે ટ્વિન્સ છે
હ છે
હ ને ભઈ પાસા
હા શું તમારે ભવિષ્યમાં એવું કઈ છે
ના ભાઈ આપડે એ અમે બેન અમારો એવી રીતના ભલું રાખશું
હા ના એક રખાય વધારે એક્સ્ટ્રા કામ આવે
ની ઈ એક્સ્ટ્રા મા પછી કઈક અડાાવરા પઈ બે એમ ક કે બાપા અમારે આ લેવું બાપુ નો પુંગી હાંકતા ન
ન મા તો પુગે કેમ
હા ઈ છે
બાપા નોકરી પડે તો આપડે વાઈફ નેવું લેવા લાવીએે છોકરા વાંચવા નોકરી કરવા હમ્મ
એ તો પુગી શકશે એવું ને
હા એ જ ને
ના ના એમાં વાત તમારી સાચી હો
હમ્મ
હાત્યારે જ વરસાદ હુ તમારી બાજુ ચાલુ હ કે નથી અમારી એ બાજુ વરસાદ છે કે નહી
ના અમારા વરસાદ એ હ વાવણી વરસાદ રોકાાય છે વચમાં બે ઠંડી પછી પાંચ છટેક્ટર લઈને વાવણી કરી નાીએ હલો
હ હા તો કઈ હોય નહી ચાલો પાછો એવુ હોય ટી કોલ કરુ
એમ કે હાલો રાખીએ હાલો ભલે